હલો હલો અવાજ નથી નથી આવતું તમારું બોલો. અવાજ નથી આવતો તમારું.
તો શું કરું? આ નહીં આવતો.
અવાજ નથી આવતો ને. તો અવાજ સરકો કર બરોબર. બાકી તમારી ટોન શેરકી રાખો.
નહી સાંભળવાનો અવાજ ના આવે તો.
ત્યારે
ખાલી ખાલી હા હા હમ હમ હ હા
હમ હમ હમ હમ હમ હા એવું કરેને તો તમે શું બોલશો એ મને હમણાં હાંભડસે કે નહી હમભડાસે તે કેમ ની ખબર પડશે. હા પાડવાની કે ના પાડવાની
ના તાર બધા ભાચકિય વન
તો પછી હું, હું ગરમ થઈ જામ ફરી.
કોકડર તો એવું. કઉ હજાર રૂપિયા ના આપવાના તારે હા. હું તો ઘટમચાડી કરે કાયદ તરીકે
પણ એવું થાય તો, હું હજારસો શું કરવા બોલું હું તો પાંચ છ હજાર ના બોલું
હા ભાઈ હું જ ગાડામાં ચલી જઉ ને.
હ તો એ હવે તારો પ્રશ્ન છે.
એટલે મારો પ્રશ્ન એટલે, મા તો પરી ના પાડવાનો ને અવાજ આવે ના ભાઈ.
ના એવું નહી કરવાનું.
છ હજાર કેમ ના કઉ
હા હા કેવાનું હા હા હા એવુ
દસ હજાર લઈ જાય. નાની વસ્તુ શું લેવાની?
હ બે ચાર કરોડત માગી લઉ ને એવું કરું.
હ બે ચાર કરોડ તો બઉ ઓછા છે. તમારા માટે પૈસો જ એટલો છે ને આપડી જોડે કે વાત ના પુછો હમજી તું?
કે આલ દેવ ઉપર.
ના, એ કિંમતી છે મારા માટે. શરી
એક જ એક જ કિડની ખાલી એક જ.
એ યાર બઉં મોંઘી પડી જાય મન.
નઈ તો આંખ આલ.
હેં?
આંખ આંખ.
આંખ નું શું કરીશ તો હું જોઈશ કેમનો?
વેચી દઈશ. અલા એક જ માગુ છું હવે નહી બે માંગતી કઈ.
હા, તો તુંએ તું તારી એક આપી દે મને. હું મારી તને એક આપી દઉ. તો હુંય શું કરવા આપ હુંય શું કરવા આપુ. હેં? હા એક વસ્તુ થાય.
અચ્છા.
પૈસા આપી હકું તમને હું પૈસા વૈસા તો આમ આમ આઇ જાય મોર જોડે ખબર છ તન? સ્કેનર શું ડાયરેક્ટ કેશ લેવા આઇ જાવ ઘરે. હાસ્તો. યેસ. આઈ એમ શ્યોર. ઘરે આઈ જવાનું મોજ કરવાની. ચાર પાંચ દાડા મારે ઘરે રેવાનું. પછી જવાનું. પછી હું પછી હાન પછી હું કિડનેપ કરાવ દઉ ને તને એટલે પછી કઉ ને તારા અપ્પા જોડે તમે ગમે તે કરો તમે લોન લઈન કરો કે જે કરો એ મને મારા દસ લાખ રૂપિયા આપો.
ના મલે ભાઈ.
હેં?
મલે જ નઇ ને.
તો પછી તને વેચી કાઢું.
કેટલો ખરાબ માણસ છું.
તો વરી! ઓ તને ખબર છે મારો એક ભાઈ છે ને એ ભાગી ગ્યો તો હન ઘરેથી ને તો મુંબઈ ગયલો મુંબઈ. મુંબઈબાજુ ભાગીને મુંબઈ ગયો. તો મુંબઈ ગયો ને ત્યાં એ રેલવે ટેશનમાં ઉતર્યોને એટલે પછી બ ત્યાં એવું કીધું કે મારે કઈ હોટલ રૂમ જોયે છે એમ તો કોઈ અઅ મુંબઈના કોઈ માફિયા એરિયામાં ગયો એ માફિયા એરિયામાં એમ તો ત્યાં હોટલ રૂમમાં ગયો ને તો અમે તો અમારી તો ઓળખાણ ઊંચી
એ એરિયા છે ને, એ એરિયા છે ને
હન.
મારા મમ્મી ના કોક સગાનો જ તઈ અમારે બોવ ઓળખીતા છે.
હા એ માફિયા એરિયામાં જે ગયો તો ને તો પછી કે છે કે તઈ બધા ઉપાડી જાય છે ન આ કરી જાય છે એમ. એટલે વેચી કાઢે છે છોકરાઓન લઈને. તો પછી એવે હોટેલમાં ગયો ને તો પહી હોટલમાં ગયો ને એવયો તો પછી અમાર તમારી ઓળખાણ એટલે અમે છે ને પોલીસમાં તરત કીધું તો મને ખબર પડીને એને જેઓ ફોન ચાલુ કર્યો ને એવું એનું લોકેશન ટ્રેક થઈ ગીયું તરત જ તે એટલે ખબર પડી ને તો મુંબઈ ના માફિયા એરિયામાં છે. તઇ ત્યાં મુંબઈ ની પોલીસ ને કીધું કે માફિયા એરિયા બાજુ જેતે જેતે પોલીસ હોય ને એ બધાને એની પાછળ લગાડો એમ તો કઈક હોટલમાં તો હોટલમાં હુંતો તો તો પછી તો એ હોટલ વાળા કેવું કરે છે ખબર છે વેટર તો એ લોકો કે છે કે અઇયા એક છોકરો આયો છે એમ પછી મને એના અ પાંચ કરોડ આલ દો એમ એવી રીતના હાસ તો હોટલ હોટલ ના વેટરેય આવી રીતે વાત કરે છે એન જોડે દુનિયા હા
એટલે આમ નજીક હ થાયેલું બધુ ની ને તો એ લોકો એ ખબર ની કઈક ક્રાઈમ કરેલોને તે મુંબઈ થી ભાગી ને આ બાજુ અહિયાં નડિયાદ બાજુ ત્યારે તો મારા મમ્મી ના લગનેય નતા થયા કેમ કે તયા તો એ હિન્દી માં જ વાત કરે હુ હોત તો દોડા દોડા કે ગોલિયા મારતા
મારા દાદા હતા ને મારા મમ્મી ના
હા
એ કોઈ ના થી ના બિવાય આખા એમાં આખા ગામમાં એમનું ચાલે એવું પણ એ મારા દાદા એમનાથી બીબીન રહેતા હતા કાકા કોઈ નુ નામ ના દઈ દે કશું કરી ના દે એમ
હમુગ એવા હતા હે તાર
ન અત્યારે તો મારી મમ્મી ક્યાક મારે જવું છે તો અહીંયા પણ પાછા પડીયા કેમ કે એ અમનો શું ભરોસો રાખવાનો
હા એ વસ્ત
કેમ કે જોવા કે ગામની છોકરી તો આટલી હારી દેખાય આમ તેમને કંઈક કરી દે તો બાપા
અરે એવું આવ્યું કે આપ પેલો શિયા વાળો કેસ થયો ને
શિયા વાળો શિયા વાળો કે જેને પહાડી માંથી નીચો ફેંકી દીધો નીચે ફેંક દીધો
હા
એ કેસ થયો ને
એના પઈ બીજો કેસ આયો અત્યારે હલો એના પછી બીજો કેસ આયો કે ભાઈ કોઈક રૂબી શર્મા કરી ને કો છે ને એ પચીસ એ પિસ્તાલીસ દિવસ સુધી એને છે ને પેલા પોતાના પતિને મારવાની પ્લા પ્લાનિંગ કરી પછી એ માણસ એ છોકરી એ પોતાના પતિને માર નાખ ને એટલે બુના બાથરૂમ છે ને બાથરૂમ એન નીચે દફનાઈ દીધો. અને કોઈ પિસ્તાલીસ દિવસ સુધી કોઈને ભનક જ નતી કે આ વાત નઈ. પછી એ લોકો એ રિપોર્ટ તો લખાઈતી પણ પછી એ લોકો તહીંયા આવયા ને પોલીસ તો એ બી ગઈ આમ થોડીક કે ભાઈ હા બાપા આ કેમ આ ગઈ એમ આ કેમ પોલિશ આઈ બી ગઈ ને તો એને થોડીક કેહે છે કે અહીંયા જાનબીન છાનબીન એના ઘરમાં કરિયે. જે આ બીવે છે કેમ આટલું બધું આમ આટલું કામ બીજા કામ થી આયતી. પણ એને એવું કીધું કે આપણા બીવે છે કેમ આપડાથી એમ.
હમ્મ હમ્મ.
પછી એને વિચાર આયો. તો વિચાર આયો ને તો એની બધી છાનબીન કરી આમ ઘર માં હોધ્યું ટેબલ નીચે હોધ્યું. પછી ઘરની થોડીક છાનબીન લીધી તો પછી બાથરૂમમાં ગયા ને તો બાથરૂમમાં થોડીક વાસ આવતી હતી એમ મતલબ ક્યાક તેને તો વાસ આવતી તી એક જ જગ્યા એ અહીંયા ગંધ આટલી બધી કેમ મારે છે એમ. તો પછી એને ખોદ્યું બધું નીચેનું. ખોડ્યું તો એને નવી-નવી ટાઇલશો નાખ કેમ કે બધી બ હવે કોઈ બી માણસ એ કોમન વસ્તુ છે કે બાથરૂમ ની બધી ટાઇલશો એખરખી હરખી જ નાખે બરોબર છે હું હોય કે તું હોય બધા બાથરૂમ અલગ-અલગ તો ના નાખે. એને એના બાથરૂમ ની ટાઇલ્સ એ અલગ પડી એટલે પોલીસવાળાને શક તો કે ભાઈ આ બાથરૂમ ની ટાઇલશો આમાં કેમ અલગ પડે છે એમ. તો પછી એને વિચાર કર્યો ને તો બાથરૂમની ટાઇલશો ઉખાડી ને ઉખાડીને પછી જોયું ને. એની માને કે હા તો કે લાશ આખી છે કે જિંદા લાશ એમ. તારે પિસ્તાલીસ દિવસ સુધી એ માણસે લાશ રાખી અંદર. બોલ હાસ્તો. આ આવા-આવા કેસ બને તો એમાં અમે તમારા ઉપર કેમનો વિશ્વાસ કરવો બોલો હેડો.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
હે?
અરે.
હલો શું?
કરી દે.
હા શું કરી દેવાનું અમારે કેસ?
ના વિશ્વાસ.
નઈ અમે કેસ કરીયો તો અત્યારનો સમય એવો છે કે અમે જ ભરાઈ જઈએ ઇન્ડિયામાં.
તો એવું હોય ને ઓછા કાંડો થોડી કર્યા છે.
અ અલા કેવા આ આવુ કેવું કાંડ કર્યો છે એને આ લોકોને શરમ નઈ આવતી હોય. કરતા નહી.
હા.
શું કેવું તારું?
બરાબર છે.
શરમ નહી આવતી આ લોકોને કે ભાઈ આવું કરે છે તો તમને શરમ નહી આવતી ભાઈ આવું . સારુ પણ આ લોને સરમજ નઈ આવતી પછી અ આ બધા કાંડ થાય તો પછી આવે પોલીસ બોલીસ તો બધી જાલે જ.
ના પણ પેલું એક મુસ્કાન વાળું તો બરાબર હતું.
શું મુસ્કાનમાં શું હતું?
હે તને નઈ ખબર.
ના, બોલને!
ના, ફરી કોઈ દિવસ કહીશ.
હા... તારે બોલ!
ના ના.
મુસ્કાાન વાળું શું હતું?
હે હ એન્ટ
જોયું ને મેં ડ્રમમાં ફેંકી દીધું તું એ?
ના એ નહીં.
તો મુસ્કાન વાળું શું હતું? યાદ નહી આવતું મને બઉ. મગજ નહીં દોડતું.
તે ઓઢણી ઓઢી ને મોઢા પર હાથ રાખીને. ચાલતી હતી. હા હ હા હા....
હા એ ખબર છે મને એન્ટિક પીસ હતું એ તો... પણ તો એ જબરદસ્તી પેલા... પણ એ બંને તો જોડે જ ગયા હતા. એમના હતા, એમના જોડે. એમના જોલા થાય.
એ બરાબર હતું પણ,
બસ તો હા, બધા પોતપોતાની ઓ રીણ હોય. બધા પોતપોતાનો ઓલુ કરતા હોય.
એટલે એમાં શું કરી? ને કામ નઈ.
હમ.
બરાબર.
હા.
હા બસ... બોલ બોલ.
કશું નહી.
કર. હા આવા બધા કાંડ થતા રે! ને એમને તકલીફ પડે. હવે શું કરીશું આવા કાંડોનું?
તારે. ઓછા તો થતા નહિ. આ સમયમાં તારે.
હમ.
હ હારું હેંડ મળીએ.
હા હા બાય.
બાય.